મજા મજા મજામાં કેમ છો?
હા, મજામાં મજામાં.
અચ્છા.
હમ્મ.
હમ્મ. ઓર સબ સારું છે?
સારું છે સારું છે. તો ચલો આજે કોઈસ સારે વિષય પે વાત તો કરીએ.
હમ્મ કરીએ કરીયો.
હમ્મ. પર્યાવરણ પ્રદૂષણ અને પ્રદૂષણને બારે મે વાતે કરી છે.
હા.
આજ હું તમારા સામને એક બહુ જ મહત્વના વિષ પ્રદૂષણના પર વાત કરવા માંગુ છું.
હમ્મ.
આજના સમયમાં પ્રદૂષણ દુનિયાકી સૌથી મોટી સમસ્યાઓમાં તો એક ભણગી છે.
હમ્મ.
જુઓ ત્યાં પ્રદુષણ જોવા મળે છે હવામાં પાનીમાં અરે જમીનમાં વિકાસ અન ના ઔદ્યોગિકરણ સાથે સાથે પ્રદુષણમાં ફેન ઘણો વઘારો થયો છે.
હમ્મ.
છરૂ
સારું વાત સારી વાત.
સૌથી પહેલા આપણે પા વાયુ પ્રદુષણ ની વાત કરીએ.
હા વાયુ પ્રદૂષણ.
હવામાં હાનિકાર ગેસ ધૂલ અને ધુવા મિક્સ થઈ જવાથી વાયુ પ્રદૂષણ ભાય છે.
હા.
વાહન અને કારખાના અને ફેક્ટરીમાંથી નીકળતા ધુઆઈનું મુખ્ય કારણ છે.
હમ્મ.
શહેરોમાં ટ્રાફિક વધારાવી વધારવાની હવા ઘણી ખરાબ થઈ ગઈ છે.
હમ
આ વાયુ પ્રદૂષણથી શ્વાસ લેવામાં તકલીફ ખાંસી થી રોગ તમારો તો અને ફેંફસાને રોગ થઈ શકે છે.
હમ્મ.
નાના બાલકોને પૂટ અહ બધે લોકાન પર એનું અસર વધારે જવા મળે છે.
હમ્મ.
દી નાના બાળકના બધ લોકો પર આનો અસર વધારે જોવા મળે છે. હવે આપણે જલ પ્રદૂષણની વાત કરીએ.
હમ્મ.
પાણીમાં ગંદકી, કેમિકલ, વેસ્ટ અને પ્લાસ્ટ જે મિક્સ થઈ જવાથી પાણી એ પ્રદુષ થાય છે કારખાના તું નીકળતો ગંદો પાણીને અને તળાવમે છોડી દેવાય છે.
હમ્મ.
તે પાણી પીવા લાયક નથી થી રહેતું
હમ્મ.
હવે જમીન પ્રદૂષણ પર ધ્યાન આપીએ. પ્લાસ્ટિક, કચરો અને રસાયણ જમીન મે જમા થવી જમીન ની ઉપજવ શક્તિ ઘટી જાય છે
હમ્મ ઘટી જાય છે.
પડે અને ઉત્પાદ ઓછું થઈ જાય છે.
હમ્મ.
આજ આવાજ પ્રદૂષણ પણ એક મોટી સમસ્યા છે.
છે.
ઘણા બધા વાહન લાઉડ સ્પીકર, ફેક્ટરી અને કન્સ્ટ્રક્શન વર્ગથી અવાજનો ઇસ્તર વધી જાય છે.
હમ્મ.
એના કારણે મનમાં ચીડચીડાપન અને તનાવનાને સુણવામાં તકલીફ બઈ શકે છે.
હા.
આજના સમયમાં પ્લાસ્ટિક પ્રદુષણ પણ બહુ વીતી ગયું છે. લોકો પ્લાસ્ટિક બેગ ના બોતલ નો ઉપયોગ કરીને કચરા ફેંકી દે છે
પ્લાસ્ટિક સહેલાઈથી નષ્ટ નથી હતું હા તો એને સડવામાં વર્ષો લાગે છે.
હા
પ્રદૂષણના કારણમે જનસંખ્યા વધી બી એક મરમું કારણ છે
હમ છે
લોકોની સંખ્યા બઢવાની સંસાધના પર દબાવ વધે છે.
હમ્મ.
અને પ્રદુષણ વધે છે.
હમ્મ.
હવે પ્રશ્ન એ છે કે આપણે અહીં સમસ્યા નો સમાધાન કેવી રીતે કરી શકીએ.
હા સારું વાત.
તો એને એને વડે સૌથી પહેલી બાત વે વૃક્ષારોપણ.
હમ્મ.
વધારે માં વધારે ઝાડ લગાવના જોઈએ. કારણ કે ઝાડ હવાને શુદ્ કરે છે.
હા શુદ્ધ કરે છે ઝાડ હવાને.
અને ઓક્સિજન નાવે છે. કાર્બન ડાયઓક્ શરીર શોકે છે.
હમ્મ.
બીજી વાત પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોએ.
હમ્મ.
ક્લોથ બેગન જે રિયુઝેબલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોવે.
હમ્મ.
ત્રીજી વાત વન નો ઉપયોગ ઓછો કરવો જોવે.
કરવો જોઈએ.
અને પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ વધારવો જોવે.
હમ્મ
વોકિંગ પેન સારી આદત સે.
હા સારું, હા સારું હા.
વાત કચરાને યોગ્ય રીતે કરવો જોવે. પછી કચરાને યોગ્ય રીતે ડિસ્પોઝ કરવો જોવે. ડ્રાય અને વેટ વેસ્ટ અલગ-અલગ રાખવો જોવે.
હા.
પહોંચી બાદ ફેક્ટરી અને ઉદ્યોગોમાં પોલ્યુશન કંટ્રોલ ટેક ટેકનોલોજી નો ઉપયોગ કરવો જોવે.
હા સારી વાત છે.
મિત્રો આપડે બડા બધાં હવે સમજાવું જોઈએ કે પૃથ્વી આપણું ઘર છે જો આપણે આ ઘરને સાફ સફાઈઓ તો આપણું જીવન પણ મુશ્કેલ બની જશે
હમ્મ
પાંચમી બાત ફેક્ટરી અને ઉદ્યોગોમાં પોલ્યુશન કંટ્રોલ ટેકનોલોજી નો ઉપયોગ કરવા જોએ
હમ્મ
મિત્રો આપણે બધા એ સમજાવ જોયા કે પ્રતિઓ આપણો ઘર છે ઓર વો આપણે ઘર આ ઘરને સાફ રાખીએ તો આપણું જીવન પણ મુશ્કેલ મુશ્કેલ બની જશે
હમ્મ
અંત મે હું આ જ કશે કે પ્રદુષણ એક મોટી સમસ્યા છે પરંતુ જો આપ આપણે મલી ને પ્રયાસ કરીશું
હા
તો આ સમસ્યાને ઘટાડી શકીએ છે આવો આપણે બધા બધા મલી આવો આપણે બધા મળીને પ્રદુષણ મુક્ત ભારત બનાવા લો સંકલ્પ કરા
ના
હમ્મ યહાં બાત છે
હમ્મ
યાઆ તો બડી સરસ વાત છે ભાઈ પ્રદુષણ ગણો ખરાબ છે
પ્રદૂષણ બડો ખરાબ છે
પ્રદુષણ તો વડાા વડાા લોકો પરેશાન છે વડા વડા લોકો પરેશાન છે પ્રદુષણ તો
હા બડા નુકસાન ભી છે
હા હ કેમ છો
મજામાં છ મજામાં છ
મજામાં મજામાં મજામાં આજકાલ શું કરે છે
આજ કલ થોડા પઢાઈ કરે છુ
હા મારી સાથે પણ એ જે છે ખાસ કરીને પણ ઘણો સમય પસાર થ છે સાચું છે આજકાલ બધા લોકો સોશિયલ મીડિયા મા બીઝી છે
હમ્મ બધા લોકો
હમ્મ તને લાગે છે કે આ સારું છે કે ખરાબ
સારુ ભી છે ખરાબ ભી છે
થોડો વિસ્તારથી સમજાવ થોડો વિસ્તારથી સમજાવ
એ કેને લોકો ખાતર ફાયદે છે ઔર કછ લોકો ખાતર નુકસાન છે
હા યુટ્યુબ પણ ઘણું શીખવા મળે છે
હા મતલબ અને સોશિયલ મીડિયા અમને જીવનનો એક અહીન ભાગ બની ગયો છે
હમ્મ
વહોટ્સએપ ફેસબુપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી અમે જગતના કોઈ પણ ખૂણે બેટેલે વ્યાખ્ય સાત તુરંત જે સંપર્ક કરી શકીએ છીએ
બિલકુલ બિલકુલ સારું છે સારુ છે સારુ છે
માહિતીની દેવાડગવડ આજે બહુ જ સરળ થઈ જાય છે. સોશિયલ મીડિયાના લીધે બડા લોકોને પોતાની કલા બતાવવા માટેનું એક મોટો પ્લેટફોર્મ મળ્યો છે અને વ્યાપારમે પણ બહુ જ પ્રગતિ થાય છે.
હા બિલકુલ બિલકુલ ઓનલાઈન ક્લાસજ અને સ્કીલ અને બધા હ ફરીમાં શીખી શકાય છે.
હા ઓર ફેર લાભ પ્રગતિ થાય છે અમ
હમ્મ
વેપાર વેપાર મેં પણ વહુ જે પ્રગતિ થાય છે.
હમ્મ
પણ જેણી એક સારી બાજુ હોય એણી એક ખરાબ બાજુ પણ હોય છે.
હા સારું છે સારું છે.
હમ્મ સોશલ મીડિયા. નો વધરે પડતો ઉપયોગ અમારા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
બરાબર છે બરાબર છે
લોકો પોતાનો કિંમતી સમય સ્ક્રોલિંગ મે બગાડે છે. બડી મ બડી માહિતી સચ્ચી જ્ઞાતી હોતી ફેક ન્યૂઝને લીધે સમાજમાં ધેર બડી મુશ્કેલી ઊભી થાય છે.
હતી હતી હતી
બાલકો અને યુવા પેઢીમાં અભિયાસ થી દયાન ભટકી જાય છે જો અમે સોશિયલ મીડિયાનો. મર્યાદામાં આણે સમજદારીથી ઉપયોગ કરીએ.
સારું છે સારુ છે
તો જ તે હમણાં માતે આશીર્વાદ સાબિત થશે
તો પછી હવે બરાબર છે.
હા ઠીક બરાબર છે બરાબર છે.
આ અંગે ફરી કાર્ય વાત કરીશું.
આવજો ફેર.
આવજો આવજો